હલો.
હલો.
હલો. હલો, સંભળાય છે? હલો. હલો કેમ છો. જે શ્રી કૃષ્ણ સંભળાય છે? હલો. હલો. અવાજ આવે છે તમને? હલો, અવાજ આવે છે? હલો. હલો હલો અવાજ આવે છે તમને હલો.
હલો
હા સંભળાય છે હલો હલો સં સંભળાય છે? તમને અવાજ આવે છે મારો?
ઓછો આવે છે.
હા, હા ઓકે. પણ સંભળાય છે ખરું ને? કેમ છો જય શ્રી કૃષ્ણ. હલો. કેમ છો જેય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ.
હા અ આજે આપણી વાતચીતનો ટોપિક છે લગ્નની ખરીદી, હલો.
હા બોલો
હા તો આજે આપણે વાતચીત કરવાની છે એનો ટોપિક છે લગ્નની ખરીદી.
હા પણ અવાજ બો છે. બો જ ધીમો છે.
હા તો તમે થોડુંક ફોન નજીક રાખો તો કદાચ વધારે સંભળાય. હવે સંભળાયું. હવે સંભળાય છે.
થોડો થોડો
હા, હા સારું. તો વાત થશે કે નહી? થાય
હા થશે થશે વાંધો નઈ.
હા હા તો આપણે આપણી વાતચીત ચાલુ કરીએ. આપણો આજનો ટોપિક છે લગ્નની ખરીદી. તો હમણાં થોડા વખત પહેલા જ તમારા કુટુંબમાં લગ્ન ગયા તો તમે ઘણી બધી વસ્તુ ખરીદી હશે ને. તો તમે ક્યાંથી ખરીદી એ થોડીક માહિતી તી આપશો.
હા અમે લગ્નની ખરીદી માં પહેલા ઘરછોડું લીધું. અને એના માટે અમે ચૌદ અ બોમ્બે માર્કેટ ગયેલા સુરત.
સુરત હા બરાબર.
ત્યાં અલગ અલગ સીઝન પ્રમાણે હા સીઝન પ્રમાણે અમુક કોઈક વાર સેલ હોય છે પચાસ ટકા સુધીના. કોઈ વાર અઢાર ટકા કોઈ વાર ત્રેવીસ ટકા એવી રીતે અલગ અલગ સેલ એ એ ડિસ્કાઉન્ટ મળે આપણને.
બરાબર.
એટલે અમે ખરીદી કયરી એમાં ઘરચોડું લીધેલું અમે એક. એ અમને ચોવીસ હજાર નું હતું તે અમને બાર હજારમાં મળેલું.
બરાબર તો આ તો ઘણું સારું ડિસ્કાઉન્ટ કેવાય.
હા ઘણું સારું કેવાય.
બરાબર છે. તો ઘરચોડાની સાથે. સાથે સાથે બીજું જે લગ્નમાં પહેરવા માટેના અ ચણિયાચોળી હોય.
હા એ પણ બધા સરસ સ્ટાર્ટિંગ થાય છે પાંચ હજારથી. સ્ટાર્ટિંગ થાય એનું. લાખ દોઢ લાખ સુધી જેવા. જોઈએ તેવા આપણને મળી રહ્યું.
અરે વા. બરાબર. તો ઘણી બધી દુકાનો છે ત્યાં.
ત્યાં બહુ બધી લગભગ અઢીસો. ત્રણસો જેટલી દુકાનો હશે.
ઓહો તો આખો દિવસ ખરીદી માં જ જતો હશે.
જઈએ તો રાત ક્યાં પડી જાય ખબર નહી પડે.
હા હા હા બરાબર છે તો ત્યાં આવી રીતે સાડીઓ લગ્નમાં આપવા માટે આપણને બીજી સાડીઓ પણ જોઈતી હોય.
હા હા બધું મળી જાય જે અઢીસો થી સ્ટાર્ટ થાય તો આપણે. જેવા જેટલા જે જે જેટલા હજારની લેવી હોય એ બધી જ મળી જાય આપણને.
હમ બરાબર છે અને આપડે લગ્ન નું ઘરચોડું તો આપડે લઈએ પાને. અને. ચણિયા ચોળી જે છે. કન્યાએ પહેરવાના એ બધું. પણ મળી જાય. એના માટે કોઈ સ્પેશિયલ દુકાન હોય છે.
માટે સ્પેશિયલ હોય છે દુકાન.
હમ હમ.
બ્રડ બ્રાઇડલ માટે. સ્પેશસયલ હોય છે.
બરાબર તો સાથે સાથે એ લોકો. હવે જે કંઈ સાઈઝ આપણે ઓલ્ટરેેશન કરાવવું હોય તો એ.
હ હા એ કરી આપી આપણને બે. ત્રણ બે ત્રણ દિવસ આપણે ત્યાં મૂકીને આવવું પડે લોકો કરી દેએ.
હમ હમ બરાબર છે. હ તોમ એ સિવાય બીજું શું શું મળે છે બોમ્બે માર્કેટ.
બોમ્બે માર્કેટમાં લગ્ન માટે. માટે આપણે પેકિંગ કરવા માટેને આ કવર મળી જાય પછી. અલગ અલગ પ હવે જે બધાને આપવું હોય પુરુષોને આપવું હોય તો પેન્ટ શર્ટના કાપડ મળી જાય. બધું ઓ લગ્નની મો બસ. શું બોમ્બે માર્કેટમાં મળી રહી.
અરે વાહ તો તો બધું વન સોપ શોપિંગ જેવું થઇ જ. જને કે એક જ જગ્યા જાવ એટલે.
પોણા ભાગની ખરીદી લગ્નની ચૌટા અહેતાથી થઈ જાય બોમ્બે માર્કેટમાંથી.
હમ્મ હમ્મ બરાબર છે. અને પછી એને આપડે મેચિંગ બધું કરવું હોય આપડે ધારો કે. કે. કટલરી જોઈએ. બંગડી આ રીતે જ્વેલરી જોઈતી હોય તો એના માટે ક
એના માટે સુરતમાં ચૌટા બજાર. કરીને છે એક સ્થળ ત્યાં જવું પડે ત્યાં આપણને બધું જ સાડીને મેચિંગ ચણિયા ચોરીને મેચિંગ બધું જ મળી રહે આપણને.
હા હા બરાબર બરાબર સુરત તો એમ પણ ફેશન માટે પેરિસ સમાન કેહેવાય છે. એટલે ત્યાં તો બધી જ વસ્તુ. ફેશનેબલ મળી રહે લેટેસ્ટ ફેશન ન જ ચાલતું હોય. અને આજુબાજુથી. પણ બધા ખરીદી કરવા. તા હશેને.
હા દરેક આજુ જે નજીક નજીકના ગામ હોય એ બધા જ આવે મોટે ભાગે ગુજરાતમાંથી સુરત ફેવરિટ છે.
અચ્છા લગ્ન માટે હા બધું જથ્થાબંધ મળી જાય અને ભાવ પણ સારો અને ડિઝાઇન પણ સારી. એટલે બધાને સારું. પડે. હા મને ખ્યાલ છે દૂર દૂર થી. હમ્મ
ચૌટામાં આપણે એકવાર ચણિનયા ચોરીએ આપી દઈએ. ને એટલે એ લોકો આખું મેચિંગ ચૂડો બનાવીને આપણને આપી દે. આપડે કોઈ બો મહેનત કરવી નહી પડે એ લોકો આ આપણને આખો બનાવીને આપી દે.
હા હા હા બરાબર છે, અને બીજી જે આમ છાબ શણગારવાની ને એવું બધું પણ આજકાલ રિવાજ. ચાલ્યા છે ને ઘણા
હા એ ચૌટામાં એ એ થોડું આપણે જાત તે પણ કરી શકી બધું મટીરિયલ પણ ચોટામાં મળી રહેહી અને રેન્ટ પર આપડણે કરાવવું હોય તો રેન્ટ પર પણ કરી આપે એ લોકો
રેન્ટ ઉપર એટલે કેવી રીતે
એ અમુક છાપ એક છાપ શણગારવા ના ક બસ્સો કે અઢીસો રૂપિયાથી સ્ટાર્ટ થાય જેટલી છાપ તૈયાર કરાવી હોય એટલે આપણે ઓર્ડર આપી શકીએ
બરાબર એટલે આપણે આપડું આપડું જે શણગારવું હોય એ વસ્તુ આપ્યાવાની એટલે એ લોકો છાપ માં અને એમનું ડેકોરેશન મટરિલ એમનું અને આપ પાસે ખાલી પૈસા લઈ લે પછી આપણે એને પાછું આપવાનું પ્રસન્ન પતે એટલે ચા પાછી આપ પીવાની એવું જ ને
આપી દેવી પડે આપણે
હા હા તો તો સારું છે ને કારણ કે આપણેે પણ એ ચાપ ને બધું સઘરીને શું કરીએ
એ બધું આપડે વેચાતું લેવા જઈએ તો
હા હમ બરાબર આ ઘણી સારી બી તે નવી નવી ફેસિલિટી નીકળી છે
હમ
આજકાલ તો એવું પણ છે ને કે આપણે અમુક અમુક પ્રસંગ માટે જેમ કે લગ્ન છે તો એ પ્રસંગ માટે આપણે ખરીદીએ પણ બાકી ઘણા બધા બીજા પ્રસંગ હોય જેમ કે ગરબા છે અથવા તો પીઠી છે
હમ
તો એ બધા પ્રસંગો માટે કપડા ભાડે મળી રે ખરા.
હા અહીં બધું ભાડેથી મળી જાય એમ અલગ જ વિસ્તાર છે જે વરાછા છે ત્યાં આમ મોટે ભાગે બધી વસ્તુ ભાડેથી મળે.
હમ હમ.
સુરતમાં વરાછા વિસ્તાર છે. કે્યા આવી રીતે વેડિંગ માટે ની બધ. તું ફડે. મળી રહી.
બરાબર છે તો ત્યાં એટલે આપણેે જે કઈ ખરીદવું ના હોય તો આપણને. કેટલું ભાડું હોય લગભગ અમે. ચણયા ચોડી.
ચણિયા ચોરી લગભગ પંદરસો થી સ્ટાર્ટ. ઠઈ. તે લગભગ સ પંદર હજાર પચીસ હજાર સુધી ભાડેથી મળી રહી.
ઓહો એટલું બધું ભાડું હોય એનું એમ. પચીસ હજાર ભાડું હોય તો એ ચણિયા ચોળી હા બરાબર તો જ એનું એટલું ભાડું
હા હમ્મ.
પણ એ રી તો આવે અને આપડે પૈસા બહુ નહીં ખરચ વા પડે. એટલે લોકો એ રીતે લે તા હોય છે.
હમ્મ.
એટલે અ બધા માટે જ લેવાનું હોય તો પછી બજેટ ઘણું વધી જાય ને આવી રીતે આટલું મોંઘું હોય. તો એટલે માટે ભાે લઈ લીધા હોય. આપણાં તો ઓછા બજેટમાં આપણું સારું પ્રસંગ નિનીપટી જાય.
હમ મારી બેબી ના લગ્નમાં અમે લગભગ પાંત્રીસ હજ. જાર કપડા ભાડેથી લીધલા.
અચ્છા ભાડેથી લીધા પણ એ પાંત્રીસ હજાર ના લીધા પણ એ તમે લેવા જાવ તો કદાચ તમને દોઢ બે લાખની ઉપર. પડે. હા એટલે આટલામાં આપણું પ્રશંસ સાર અને એમ પણ એ કપડાં જે લીધા હોય એ પછી તો કઈ ખાસ પહેરાતા જ નથી ને.
હા ને પછી એટલા હેવી કપડાં આપણેે ઘરે મૂકી રાખીએ ફેશન જતી રહી. ને પછી આપણને બહુ મન દુઃખ થાય કે ભાઈ ફોટો ખર્ચો કર્યો એમ.
બરાબર છે હા એટલે આપડો પ્રસંગ પણ સારો સ ચવાઈ. અને કપડાં પડી પણ નહી રે. અને ઓછા ખર્ચે આપણું
હવે તો સાડી પણ ભાડે મળે છે.
સાડી પણ ઓકે તો પણ સાડીનો મેચિંગ બ્લા આ જેને.
એ એ લોકો પાસે બ્લાઉસ હોય ને આપણા મા નું ફિટિંગ કરી દે
ઓકે બરાબર હા હા આજ કલ તો સાડીના ભાવ પણ ઘણા વધી ગયા ને પચીસ ત્રીસ હજાર ની સાડીઓ પણ મળે છે. તો એ તો ભાડે આપતા હોય તો સારી જ વાત
હા બે હજાર થી સ્ટાર્ટ થાય રેન્ડ. આપને લગ્ન પ્રસંગ પ્રમાણે જે જે આપણું ઓકેઝન હોય એ પ્રમાણે મળી રહે આપણને.
અચ્છા અચ્છા. બરાબર છે. તો આ તો બધું ઘણું જાણવા જેવું નવી વસ્તુ શીખવા મળી આજે લગ્ન ની ખરીદી માટે બાકી તો અત્યારની મોંઘવારીમાં બધી વસ્તુ જો આપડણે આ રીતે લેવા જઈએ ખરીદવા જઈએ તો તો પહોંચી જ નહીં વાડાઈ ખર્ચો.
બરાબર.
એટલે આ રીતે રેન્ટ ઉપર અને પછી એક આવી રીતે જથ્થાબંધ માર્કેટમાંથી ખરીદી કરીએ તો આપણો ઘણો બધો પૈસા બચી જાય એમ.
હમ્મ.
હા બરાબર છે તો આ સારી ઇન્ફોર્મેશન આપી કોઈક વાર જરૂર પડશે તો આ રીતે લેવાય
હા ચોક્કસ ચોક્કસ લેવાઈ.
થી બરાબરને.
હમ્મ.
તો તમારી સાથે વાતો કરીને ઘણું સારું લાગ્યું અને આપણો સમય હવે પતવા આવ્યો છે. તો ફરીથી મળીશું આપ આપણે બીજા નવા ટોપિક સાથે.
ચોક્કસ હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.